અવાજ આવે છે?
હા આવે છે તમને મારો અવાજ આવે છે?
હા એકદમ ક્લિયર આવે છે કેમ છો મજામાં?
એકદમ મજામાં તમે કો કેમ છો?
બસ મજામાં આજે બહુ દિવસ થયા તમારી જોડે વાત નહી કરી એટલે મેં કીધું આપડે મસ્ત ચમ વિષય પર વાત કરીએ હોળી અને ધુળેટી આ મસ્તમ એમાં તહેવારો છે એમાં ખુબ જ બેગમ પણ સન મારા તહેવારોમાંથી છે.
હા હા હા. બંને ભારતના ખુબ જ પ્રસિદ્ધ તહેવાર છે અને મને બહુ ગમે છે એ.
બિલકુલ અને હોળી ના રંગોનો તહેવાર પણ આમ કેહેવાય છે ને.
હા અને ધુલેટી એ રંગનો રમવાનો દિવસ ગણાય છે.
બિલકુલ અને આ તહેવાર છે ને દેશના ઘણ રાજ્યમાં છે ને પૂજવામાં આવે છે.
હા દરેક જગ્યાએ ઉજવણી ની રીત અલગ હોય છે પણ ઉજવવામાં તો આવે જ. છે આ તહેવાર.
બિ પેલા સાંજે હોળિકા દહન કરવામાં આવે છે.
હા તેમાં લાકડા અને સુખા ઝાળની ડાળીઓ ભેગી કરવા વામાં આવે છે.
હા અને તેમાં કેહેવાય છે કે પછી તેમાં છે ને આગ્નડી પ્રગાત્વામાં આવે છે પ્રગટ કેહેવાય છે ને જલાવવામાં આવે છે પ્રગટાવામાં આવે
હા હા આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે
બિલકુલ અને તમને ખબર છે કે હોળિકા દહન પાછળ એક પ્રસિદ્ધ આમ કથા પણ છે
હા તેમાં સત્ય અને ભક્તિની જીત બતાવવામાં આવે છે
બિલકુલ અને આ કથા છે ને લોકોને સારા માર્ગ પર પણ આમ ચાલવાનો પ્રેરણા આપે છે
હા સારા વિચારો જીવનમાં હંમેશા ઉપયોગી બને છે
બિલકુલ અને હોળી નો તો તહેવારમ વસંત ઋતુમાં આવી છે ને
હા આ સમય હવામાન પણ સરસ હોય છે
બિલકુલ અને ઝાડ પર નવા પાન પણ ઉગે આમ ઉગે છે એ દરમિયાન
આ ખેતરોમાં પણ નવા પાક તૈયાર થતા હોય છે
બિકુલ એટલે હોલી અને કહેવાય છે કે આનંદ અને નવી શરૂઆત નો તહેવાર પણ કેહેવાય છે
હા એ બિલકુલ સાચી વાત છે લોકો ઘરની સાફ સફાઈ પણ કરે છે
બિલકુલ અને આમ ઘરને સજાવવા પણ આમ આવે છે ને
હ આમ કેટલાક લોકો રંગોલી પણ બનાવે છે આ દિવસોમાં
બિલકુલ અને હોળી ના તો દિવસે છે ને લોકો એકબીજાને શુભેચ્છા પણ આપે છે
હા અને એમ અને સદભાવ નો સંદેશ આપવામાં આવે છે.
બિલકુલ અને નાના મોટા બધા સાથે મળીને તહેવારું જોઈ છે
હા આ તહેવાર એકતાનો અનપ પ્રતિક આપે છે
બિલકુલ અને કહેવાય છે કે ધૂળેટી ના દિવસે છે ને ગુલાલ વાપરવામાં આવે છે
ઓહો વિવિધ રંગોની એ આનંદ મનાવવામાં આવે છે
હા અને લાલ રંગ ઉત્સાહ દર્શાવે છે એમ કવાય ને
હા લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે
લીલો રંગ તો છે ને ખુશી અને પ્રકાશ ન આમ પ્રતિક ગણાય છે
ઓહો ગુલાબી રંગ પ્રેમ અને મિત્રતા દર્શાવે છે
અને વિવિધ રંગોથી તહેવારો વધુ સુંદર લાગે છે.
હા. રંગ જીવનમાં અનેક ભાવના દર્શાવે છે આપણી માટે.
અને ધુડેટીમાં તો લોકો ગીત પણ ગાય છે ને.
હા કેટલાક સાથે ઢોલ પણ વગાડવામાં આવે છે.
બિલકુલ અને સંગીતથી તો આનંદ પણ ખૂબ વધી જાય છે.
લોકો સાથે મલીનેન નૃત્ય પન કરે છે.
બિલકુલ અને તહેવારો લોકો નજીક લાવવાનો આમ કેહેવાય ને આશ્રવ પણ બનાવે છે.
હા અને સામાજિક મેલા પન વધે છે.
બિલકુલ અને હોડી તો દરમિયાન
હા તારે ઘરે સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવામાં આવે છે.
સ્વાગત પણ પ્રેમથી કરવામાં આવે
મેહમાનોને મીઠાઈ અને નાસ્તો આપવામાં આવે છે.
જ જોતા હોય છે.
હા તેઓ રંગો વિશે ખુબ ઉત્સાહિત હોય છે.
પણ આ તહેવાર માં ભાગ લે છે. તો
હા મોટા સાથે બધા સાથે મલીને ઉજવની કરે તો આનંદ વધે છે.
સાવધાની પણ ખુબ જ અગ
હા આંખ અને ચેહરાની સંભાળ રાખવી જોઈએ.
બોલ
હા તે તા જ વાચા માટે પન સારા હોય છે.
ખુબજ ઓછો કરો એ એ દિવસે
હા પાણી બચાવું બધાની જવાબદારી છે.
હાલો.
હાલો.
હા.
હા અને પક્ષીઓ અને પ્રાણીઓને પણ છે ને તકલીફ ના પડે ને તેનું ખુબ જ ધ્યાન રા ખવું જોઈએ.
હા પર્યાવરણની રક્ષા પણ એટલી જ જરૂરી છે આપણી માટે.
છે ને ઓછા કરે છે. અને એનો સંદેશ બી આપે છે.
હા અને એમ દયા અને માફી પન આ તેવાર સાથે જોડાયેલી છે.
તહેવારો છે ને ઉજવવા જોઈએ આપડે તો
હા અને બીજાનો આદાર પણ એટલો જ જરૂરી છે આપણા માટે.
બાળકોને પણ કહેવાનો અર્થ સમજાવું જોઈએ.
હા સંસ્કૃતિની માહિતી નવી પદ્ધતિને આપવી જોઈએ.
બિલકુલ અને હોલી તો છે ને ભારતની સંસ્કૃતિ નો મહત્વનો ભાગ ગણાય છે.
ધૂરેટી આનંદ રંગોથી ભરાયેલી છે.
ને તેવાર લોકોને સાથે લાવવાનું સુંદર અવસર પણ આપે છે ને.
હા. પ્રેમ એકતા ખુશી અને સમ સદભાવ સાથે હોળી અને ધૂલે ટી ઉજવવામાં આવે છે.
અને ભારતના કેવાય ને કે ભારતના દરેક પ્રદેશમાં આમ ઉજવવાની રીત છે ને અલગ અલગ હોય છે.
હા પણ તહેવારનો મુખ્ય સંદેશ એક જ હોય છે.
એતો સંદેશ છે પ્રેમ એકતા અને ખુશી નો
હા લોકો એકબીજા સાથે મળીને તહેવાર ઉજવે છે.
હ ને કહેવાય છે કે હોળી પહેલા બજારમાં ઘણી હલચલ જોવા મળે છે.
હા વિવિધ રંગ ગુલાલ અને પિચકારી વેચાતી હોય છે.
ની કોઈ અને આમ કેવાય છે, કે આમ મીઠાઈની દુકાનો પણ આમ સજેલી હોય છે, ને
હા બિલકુલ ઘણા લોકો તહેવારની તૈયારી ઘણા દિવસો પહેલા શરૂ કરે છે.
હેલો હા.
કેટલાક લોકો ઘરની સજાવટ પણ કરે છે.
ફૂલ અને રંગબેરંગી ઝાલ અને ફૂલનો ઉપયોગ પણ એ બધા દિવસ થા
આ બધાથી તહેવારનું વાતાવરણ વધુ સુંદર બને છે.
અને એમ તો ઉલ્લેખ છે, ને ઘણા વર્ષો જૂનો છે, પરંપરા પણ એની ધ
હા કવિઓ એ રંગો અને આનંદ સાથે જોડાયા છે.
મ પણ હ
લોગગીતો તહેવારને વધુ જીવંત બનાવે છે, નહી?
બિલકુલ અને આમ કેહેવાય છે, કે ધોલ અને મંજીરાનો અવાજ છે ઉત્સાહ વધારે છે. હ
ઓહ લોકો ગીત ગતા ગાતા ગાતા તહેવાર મનાવે છે.
કેટલાક તો છેને સ્થલે આમ સંસ્કૃતિને કાર્યક્રમ પણ થાય છે.
હા નહી તેમાં બાળકો અને મોટા બંને ભાગ લેશે
અને ટ અને નૃત્ય નું પણજ ખાય છે, ને
હા આ રીતે સંસ્કૃતિ જીવંત રહે છે.
બિલકુલ અને હોળનો તો તહેવાર છે, ને લોકોને સાથે લાવવાનો આમ મધ્યમ બ બને છે.
હા દૂર રહેતા લોકો પણ એકબીજાને શુભેચ્છા આપે છે.
બિલકુલ અને આજે ડિજિટલ માધ્યમથી પણ આમ શુભેચ્છા છે, આપવામાં આવે છે.
હા. પણ રૂબરૂ મળીને શુભેચ્છા આપવાની મજા કઈક અલગ જ હોય છે.
બીલકુલ અને હોડીમાં હસ્ય અને આમ રમાજ નું પણ મહત્વ હોય છે.
હ હસ્યાથી વાતાવરણ હલવું અને આનંદમય થઈ જાય છે.
એ આ જગ તહેવારો અને એમાં પણ હોળી અને ધોડેટી છે, ને લોકોને એટલા લોકપ્રિય હોય છે, ને તેની વા વાત જ કઈક
હા ખરેખર હોળી અને ધુળટી તો લોકો નો ખાસ તહેવાર હોય છે.
એજ ને આપણે આ વિષય પર છે, ચોક્કસ બીજી વાર વાત કરીશું આજે તમારી જોડે મને આ વિષય પર વાત વાત કરીને ખૂબ આનંદ આયો
મને પણ ખુબ આનંદ આયો
હા.
મળે